હેલો
શું કર્યું આખો દિવસ આજે
હેલો.
હા હલો બોલ
હા શું કરે
કઈ નહી આ ટુશન કર તું?
હા કઈ નની છે. બેસી રહેેલી
ઘરે આવી ગય.
હા ઘરે જસ્ટ પહોંચી જ
હમ મેં શું કાલે રજા ગયા ચાલુ કાલે મજા જોય યાર.
ના આજે આપડી સ્કૂલ માં રજા નહી હતી તો
કાલે શું આપવાના છે પાછા, કાલે મારૂ મસ્ત ખીચડી બનાવી ને લઈ આવજ ને
હા, તું શું લાવશે ગટે કી સબ્જી?
ગટ્ટટે કી સબ્જી નહીં જોઉં હું કાલે, નહી તો તપમ લઈ આવા
હા, તો ઠીક છે.
તો મારું લીલી પે મુ ખીચડી બી લાવજે
હા ઓ
આવું ખાવા, હમ્મ, ને શનિવાર આવે ટાઈમ
શનિવારે સવારે જ હશે
જે તું કેટલા વાગે નીકળશે ઘરથી, પાંચ વાગે?
ના રે, છ સાત, છ સાત વાગે નીકળ
છ વાગે! સાત વાગે તો સ્કૂલ માં પોહોંચવાનું સાડા સાતે તો
કોણે કીધું?
હા વળી સ્કૂલ નો ટાઈમ એટલો જ છે ને.
સાડા સાત ના હશે
સાડા સાત નો હશે, નાગાય કદાચ એવું છે, ગુજરાતી સ્કુલ ટાઈમ ટેબલ મારા પાસે કેવી રીતે હોવાનું?
આપડે ફોટા પડેલા છે તે, કયો લેક્ચર ક્યારે રહેવા જવાનું તે
હા એ પણ છે, પણ મારા પાહે એ ની મળે, મા લેક્ચર કાલે કયા માં
એવું કે, આ મેં જોઈ લેમ પછી થી, કયો લેકચર કયા માં છે તે
સારો કાલેસીમાં છે.
કાલે ની ખબર છઠ્ઠા માં હશે છઠ્ઠા માં આજે નહ હતો ને
છઠ્ઠામાં નીં હતા, એટલે તો છઠ્ઠા વાળા કે કિ ટીચર તમે મારા માં આવજો એમ
હમ્મ, છઠ્ઠામાં જવા પડશે, હમ્મ
મારા છઠ્ઠા માં છે જ.
હમ્મ
કદાચ કાલે છે, આમ છે જ આપડો તો એમ તો કાલે
એજ ને, આ વીક પછી તો મેમ બી આવી જ હને પ્રિન્સિપલ.
આપ ચી આવી જહે
હમ્મ, તેને હા, તારે ટ્યુશન પતી ગયું કે છે? હમ્મ હમ્મ
ફોન કરને પછી મે ભૂલી જવા, એમ પ જનરલમાં હું લાગ્યું મે હની યાર
શનર માં હું હજી લખવાનું બાકી,
કયજ ની લઈખું.
ના ઓબ્ઝરવેેશન જ લયખા.
બરાબર, મારે બાકી જ મે શાંતિથી લખા, પાઠ આયોજન- હ આયોજન બાકી થઈ ગયેલું આજનું બાકી ખાલી એ બી સાતમા વાળાનું
બરાબર. મારું તો પેલા દિવસથી જ પાઠ આયોજન બાકી છે. બીજું બધું લખેલું છે ઓબ્ઝર્વેશન આજનું લખવાનું બાકી તારામાં ઓબ્ઝર્વેશન કર્યું ને ખીનલા મા લખી દેવા.
મારું તો હિન્દન માં તો લઈખ જજ હિન્દન માં રમત પ્રવૃત્તિ રમાડી. ગુજરાતી કરવાનો. પછી
કઈની.
એજ હારુ કર્યું મને તો યાદ બી નહ રહી કેટલા દિવસથી ફોન નહી થઈ આજે જરાક વાર વાત. ખાલી બે મિનિટ તે જ,
હમમ હલો.
બાજુમાં બાજુમાં કઈ બોલ્યા કરે.
હા એ વંચાતી છે અમે ઇંગ્લિશ એ લોકોને
અ હ હ હ.
અને ઇંગ્લિશમાંં વંચાય તો પતી જાય. હ ખિચડી હા વરી. નહ એ ગણિત તો બહુ ઈઝી. ગણિત તો બો ઈઝી પણ
નબીજા નબીજા.
બીજા ચાલે,
હા હા ઠીક.
આખો હું જાતી ગવાનું આ એ ગે મેગી તુ શા-
કયા ધોરણ
બોલ બીજું, નવ થી બાર.
ઓ -ઓકે
નવ થી બાર નવથી બાર એટલે તો કવ. તરી છોકરીનું નામ શું છે. બે જુડવા છે ને ત જુદું.
હે.
પેલી બે છોકરી ને જોડ આમ શો હતો હિનલ હિરલ હિરલ, સોનિયા, સોનિયા ક્યાં જાય છે?
તે લોકોએ તમને રિક્વેસ્ટ મોકલેલી કે,
મોકાઈ ગઈ, એ લોકો તો મેસેજ કર દીધું. તમે લોકોટ એમ. હા.
બરાબર. મેતો મારી ડીપી કાઢી લાયખી.
કેમ.
હ ઓળખી જવા નુ હોય ને એમન કેને
એ તો એમબી ઓળખીજ જહે જોજો ની.
એમ તો ની ઓળખીયે, ડીપિ ની મલે તો કેવી રીતે ખબર પડવાની
એને મોકલી દીધી આઈડી
ઓ બહુ હોશિયાર, તું તું ઓવર સ્માર્ટ
બોજ યાર.
બો જ યાર વાળી મનેતો હાતમારી છોકરી પૂસે કે છે કે મેમ કીધું પેલા તું વાપર પછી તારા એક્ એક્સપ્રિયન્સ કેજે થોડાક દિવસ પછી
ફર્સ્ટ બેન્ચ પર બેસે તેજ ને એક છોકરી ગોરી ગોરી આજે એને મને બહ મસ્ત આપી હમ્મ હમ્મ મારું મારું પર્સ આપની, મારું પર્સ આપની બહુજ મસ્ત જાતે ભલે એ એને એ બનાવતા ની એને મસ્ત બનાયવું નાનું નાનું તું જોયુંકે તું એ જોયું કે? તું આઈ થિંક મારા લેક્ચર માં બેસેલી કે ની?
બેસેલી જ ને છેલ્લામા ની બેહેલી તુંએ બે હાથે લીધેલા ને?
મેં બે હાથે લીધેલા
તેમાં ની બેહેલી તીમાં મારો જ લેક્ચર હુતો.
મારો ની હતો પણ સાતમામાં કોઈ મેડમ ની હતા હતા એટલે પછી મેડમે મને કીધું કે તું લઈ લે તો મેં લઈ લીધો
કે મારો આઠમાં આઠ અ માં હતો કદાચ કે આઠ બ માં કે આઠ બમાં ખબર ની એવું કય હતો
હા
અટલે
મારી બેસ્ટ ટીચર ડીસા
ઓ હો હો!
સ્મેલિંગ
એવું લખેલું હોય
નામ ભૂલી ગેય એનું.... નામ ભૂલી ગેય
બીજે બીજે એક છોકરીઓ ખબર કે નામ પુસયા કરાચીથી તારું ચોપડીમા લખ્યા
એ પાછી હિનલ. સોરી હેતલ એ મારું હિન્દીમાં હિન્દીની નોટમાં મારું નામ લખે
હા તો મેં હું કેમ ખબર કે? તારે હું કરવાનું કે પેલું સર ખબર કે આપણને સર પેલા એક આવેલા ફિનિશિંગ સ્કૂલમાં સેવકસાહેબ તેરે ખબર પેલી એ રૂમાલ આ રૂમાલ આપેલો તે ફોટો પાડે
રૂમાલ
સાહેબ તીન ગણીએ લોકો જેવી રીતે આવે ને તેવી રીતે વિડીયો કે ફોટો પાડી લેવાનું એમ
તો એટલે કેવીતે? મને હમજની પડી
એ એટલે કાલે આવહે ને ત્યાં મેં તને હમજાવા
તો મેં ભૂલી ગેય યાર! કાલે આ પાછું આઈને પાછું આપીને એક ફોટો
હા ફોટો કે વિડીયો લઇ લેવાનો પહિ કઈ હા કંઈ કન્ટીન મૂકી દેવાનું આવું આપે કે એવું
બોવ જ મસ્ત લાગે મેં તો ભૂલી જ ગેલી એ તો એની છોકરીનું નામ હું યાર મને યાદ ની આવે એક છોકરીએ એક આપ્યું ને એક છોકરી જ એક છોકરીએ તો આપેલું મને તો મેં એનું નામ લખી દીધેલું પણ એ બિચારીને બહુ એટલે સ્માઈલીનું બોક્સ બનાય આપેલું મને એણે
હમ્મ આરાધ્યા કે હુ નામ? રાધિકા હા
આરાદ્યા કે?
ની ની રાધીકા હમ્મ રાધિકા અર્પીતા ને એવું બધું નામ સે
અી ને બધાને પછી મને ક તી મેં તમારું કોઈ બનાવી લાવ લે બસ ચાલ મને લાઆદી રહી.
હમ.
નામ યાદ તો બહુ સારું યાર એ છોકરી બહુ મસ્ત ક્યુટ છે. પણને એનું નામ નથી. યાદ રતું મને
હમ ફ સ્પીકર પણ મુાય કે બીજા કોઈ ઓપશન ને ખાલી લાલ બટન અનેને લીલું બટન હ
તોું હાર લાલ બટન લીલું બટન ફોન સ્પીકર ભી નઈ મુકાય મારાથી તો કઈ કામ તો હ આપડા એ સ્પીકર પર બહારનો આવે કે
હા. એટલે
એટલે હમ
હમ હમ.
એ આપડે આપડે ડેલી પ્લાન લખીએ, તો એમાં કાઉન્સેલિંગની સહી કરવાની છે. તે કરાવવાની ને આપડ પાછળના પ્લાન કરીએ તેમાં બી સહી કરાવવાની છે. કાલે મેં કરાવી દેવાની છું. મેં ગમે કરવાના છે.
હા તો મને કેજે એટલે હું લખી લેમ બધું મેં એ પણી હાથે કરાવી દેવા
હા એજ ને
ઓબ્ઝર્વ ઓબ્ઝર્વેશન જે કલું આપડણે અવલોકન વારૃતિમાં તો જેનું કલર તેની સાઈ ના હ
એવું કે હા એમાં તો ચાલે પાચ પાછળ જે આપડે પ્લાન લખીએ તેની વાત કરું છું.
એમાં કોને કર મેં એન્ટર એટલે પછલી
દીપિકા અંકિતા મેમની
હ હા. બરાબર
અચ્છા
તો પછી મેં એ લખી દે જે આજે
હે ને લખી કાઢ કાલે પછી કરવું આપડે ચાલ મે જે કામરું કામ છો.
હ માર કામ છે. હજી રટલા નાગાણી થોડીકરે ખાવાનું મળી જાય ત જલ્દી
એ હ છે ચાલ મારે બનાવવું પડે અ ભાઈ
હ બાય
ખાવાનું બનાવી કાઢીએે ફટોફટ કામ પતે તો શાંતિ બાબરને ચાલ મુક